હુ કરો છો?
બસ કાઈ નહીં ટાઈમપાસ કરતીતી ત્યાં તમારો ફોન આવી ગયો.
એવું ને અરે હું તો બધાને હેરાન કરવા પર જ ટૂડી છું.
પણ સાચી વાત છે કરવું જોઈએ. કોઈ આપણને કરે કે ના કરે આપણે બધાને હેરાન કર નાખવાના.
એ તો જન્મસિદ્ધ અધિકાર છે. ધરમ છે મારો બધાને હેરાન કરવો.
અ હું તમને એવું કેતીતી કે મ હું કેમની યાદ શક્તિ નું તમે કીધું ને તારી યાદ શક
હા મેમોરી લોસ.
હા. તો તમને કક કિસ્સો કહીશ, હા જો નવરાત્રિ થી બે વરસ પહેલા ના એક વરસ પેલા જો મને યાદ પણ નઈ કે કયા વરસ પહેલા. એક વરષ પેલા. નવરાત્રી રમવા ગયા હતા. હું મારી ફ્રેન્ડ એ દિવસમાં જિંદગી માં પહેલી વાર મારા ઘરેથી પરમિશન મળી હતી, કે હા તમે રાત્રે ગરબા ગાવા જઈ શકો છો. બાકી મને પરમિશન હતીજ નહીં
બરાબર.
એટલે પહેરવા માટે કપડા હારા નહીં તાત્કાલિક મમ્મી જોડે ચણ્યા છોડી સી સીવડાયતી જીદ કરીને. એટલે ટોટલી. કેહેવાય ને કે બધું જીદથી થયું તું ગયા. હવે બાર સાડા બારે ગયા તા. હતા દોઢ બે વાગ્યા સુધી રમ્યા. બે વાગે પછી ભૂખ લાગી. તેવું થો કે લાઈને દહીપુરી કે કશું બી બહાર મલતુ તો એતો ખાઈ આઉ. તમારે ત્યાં અહ્યા. ટાઉન હોલ કરીને છે. તો ત્યાં ટાઉન હોલે અમે ગયા નાસ્તો કરવા માટે. નાસ્તો કરવા માટે ગયા પણ ત્યાં ખાઉધરી ગલી બંધ થઈ ગઈ હતી. કારણ કે રાતના સાડા ત્રણ થઈ ગયા હતા. પછી ત્યાંથી હું રોડ ક્રોસ કરતી થી. આમ એક્ટિવા લઈ ને. મારું ફૂલ ધ્યાન છે કે આજુબાજુ કોઈ આવતું નથી રોડ સુમ શામ છે. ખબર ની ક્યાંથી પોલીસસે ગાડી આયી અને મને ટક્કર મારી ને જતી રહી.
હાઈ હાઈ વાગ્ય્યું.
ત્યાં હા અરે એ એજ તો કથા છે ત્યાં ધઢસડાઈ ખાસી એકટીવાના કુચ્ચે કુચ્ચા આગળથી બોલા ગયલા જે આપણું પ્લેટફોર્મ કેને જેના પર પગ રાખીએ આપડે ત્યાંથી એક. ત્યા છુટું બે ભાગ.
તારી
મારી ફ્રેન્ડ પડી મારી ફ્રેન્ડ ચાલી કુદકો મારી ગઈ. એટલે એને તો કઈ વાગ્યું નહીિ એને વાગ્યું પણ ખાલી. હા. ખાલી વાગ્યો કે આ ખાલી પગમાં ઘસરકો આવ્યો. એક ચીરો પડી ગયો અનેને લોહી નીકળી. કડી બસ એ. મેન માણસ. પથ્થર આગળ ધસડાઈનેખું ઘસડાયું છે એટલે મારા હાથ પગ બધું છોલાઈ ગયું અને માથું ફૂટ્યું માથું ફૂટ્યું એવું ખબર જ કે મને શું થયું હું. ત્યાં ત્યાં એક્ટવાલા જે તૂટી ગયેલું ને એનો ભાગ પકડીને રડું છું રસ્તા વચ્ચે ચાર ચોકડી વચ્ચે પલાટ. વાડીને રડો છું કે મારોું. ડ્યૂટી ગયયો અને ત્રીજે સેકન્ડ શું કહું છું ખબર હું બાર માં નપાસ થઈ. ગઈ હાય હાય એવું બાર માં નપાસ થઈ ગઈ. હ. સાડા ત્રણ આજુબજુ પબ્લિક. વાળ ભેગા થયા એમાંથી કોઈક અંકલ હતા તો મને નજીકમાં એમના ઘરે લઈ ગયા. કે એની પાટ. પિંડી કરી દઈએ તો એને મગજ આલ માથું માંથી લોહી બંધ થઈ જાય પણ લોહી બંધ થાયું નતું. કાર કે ખાસ એવું રગડું નીકળ જ ગય તું અંદર. ડગડું જ નીકળી ગય હતું તો ક્યાંથી બન. થ પછી એમણે ડોક્ટરને બોલા એમ્બ્યુલન્સ. આવે નહી ડોક્ટર આવે નહી એ અંકલે. તો થ્યા પણ કશું થય નહી ત્યાંથી કોઈને હાથે ર જ નહી પકડી રાખેલી પણ ખબર નહ. શું જીતે મારા પપ્પા મને બોલશે મારી મમ્મી મને બોલશે હું દિવાળીમાં ચડિયા ચોળી પહેરીને ક્યાં રખડું છું કોના ઘરે છું. મને બોલશે બસ. આ વિરટ પછી મારી ફ્રેન્ડને પ એ પછી એક ભાઈ હતા એ જે. પોલિસી વેન કઈ હતી ને. પાછી એક બીજ પોલીસ વ્હકલ લઈને ટુ વ્હીલર પર જતા હતા બીજા પોલીસ એ બી કેવાય ને કે પીધલા જ તેમણે મમ્મી ને ફોન કર્યો કે તમારા છોકરી ન એક્સિડન્ટ થયું છે મમ્મી તો પેલા માને ને કે આ કોણ પ્રેન્ક કરે છે રાત્રે કે એ મસ્તી કોણ કરતું હશે એમ તે કટ કરી દીધો પછી બીજી હરા્યો કે તમારી છોકરી સિરિયસ છે તો પછી મમ્મી ને ફાળ પડી ગયો હોય તો આ સાચું મારામાં ફોન લાગતો નહીિ તો પછી મમ્મી લોકો આવ્યા પપ્પા ને રાત્રે ગાડી લઈને ગાડીમાં બેસાડી પપ્પા ને પપ્પા ને ઓળખું છું મમ્મી ને મેં કીધું આંટી આ કોણ છે
હા
મને માર મમ્મી જોય હું માર મમ્મીને એવું કહઉ છું
બરાબર
પરાણે પરાણે નજીકમાં સિવિલ હોસ્પિટલ એ લઈ ગઈ ટાંકા તો લેવા કોઈને દવ ની ધમ્પપછાડા તોડ ફોડ મને ઘેર જવું છે બારમાં માં નપાસ થઈ છું એક્ટિવા તોડ્યું છે દિવાળી ચણિયાચોરી પહેરીને ફરું છું બસ આ ચાર સ્ટે ચોથુ સ્ટેટમેન્ટ પાંચમુ સ્ટેટમેન્ટ એજ ના નીકળે મોડામાંથી અને માર પપ્પા થી બીવું લાઈક મારા પપ્પા ને મારો એવો બધાને કેવું હોય પાપા કે પરી એવો સમાજ થાય મારે એવું નથી મારેને એમને છે ને છત્રીસ નો આ પકળ
ના છાવ નહિ અમે ટોમેન જરી જેવા
હા એવું ચાલે ને પણ આ કે ને કે આમ ખરાબ છે એમ થોડું ઘણું તો પપ્પા એ વખતે પપ્પા ને ચોંટી ને કહુ છું કે મમી ને લઈ આવો જે જેમી જો ક્યારે હું બેસતી નથી એ એમની જોડે જઉં છું મમ્મી બિચારી હું તારી માં છું તારી માં છું કે છે એને હું કંઈ જ ડાદત નથી આપતી ભઈ માન માન ઘરે પ્લાયા શું તી મને કશું ખબર જ નથી કે આ બધું થયું છે એકક્ચુઅલી. પણ જયારે સુતી ને ત્યારે પછ મારા માઈન્ડમાં ફ્લેશબેક ચાલે છે કે મને એવું લાગે છે કે હું આ બધું ડ્રીમ જોઉં છું કે એક્સિડન્ટ થયો કે આ થયું તે થયું સવારે ઉસ સ-સાડા નવે ઉઠી આખી રાત તો ભાનમાં જ નહી આ બધું લવારી ચાલુ. સાડા નવે ઉઠીને મને લાગે નોર્મલ ટ્રીમ પતિ ગયો ને હું ઉઠી ગઈ. પછી સારું જોયું આજ જુબાજુ આટલી બધી પબ્લિક હું હોસ્પિટલમાં છુ હ માથે કઈક આ લાગે છે કે આં ખુલતી નને આવવું પાર્ટો દેખાય છે મને કીધું આ ડ્રીમી આ ખરેખર હકીકત છે કે હું આવું
હમ્મ. ઓ બાપ રે
અરે ટાઈમ પછી મમ્મી કે છે બેન તો બારમામાં પાસ થઈ ગઈ છું તારી કોલેજ પતી ગઈ છે તો ક્યાં દોડે છે તો પછી તોય પણ ડ્રોમાં પતે નઈ. કોલેજ પતિ ગઈ કોણે કરાય કોલેજ મને આ દિવાળી એ બધા અહિયાં શું કરે છે.
ઓતારી અહ અહ
કંટીન્યુઅસ બે દિવસ લાગ્યા હતા મને મારું બધું રિકોલ કરાવામાં બુક્સ બતાવામાં એ સાહેબ બતાવામાં અને માંડ કે ને કે એક ત્યારે કઈક ને કઈક મીરાકલ જ ચમત્કાર જ હતો કે જેનાથી મને અત્યારે બધું યાદ છે ને હુ રિકવર થઈ ગઈ બાકી ડોકટરે કીધું કે એઈટી પેર્સન્ટ મેમરી લોસ છે હવે આને કહી યાદ આવે તો થીક છે નઈતર કાંઈ નઈ હ એટલે ત્યારથી તો મારે ઘરમાં વારંવાર નહી જવા દેતા એ મોટું દુઃખ
સારું છે ના ના ના ધ્યાન રાખો
કે હવે ગઈ તો આ ગાંડી થઈને આવશે
ના ના હાચી વાત છે.
આ લાઈક હવે બધા મને ખીજવે કે કશું ઘણી વાર એવું થઈ જાય કે ભૂલી ગઈ, ચાલ તું દવાખાને, ચાલ તને શોટ આપીએ, પાછી મેમરી લોસ છે, એઈટી પર્સેન્ટ પાકું આવી રીતે ચીડવે
હા, એતો છેજ
એટલે હ, હા, લાઈફ ટાઈમ યાદ રહી કે એને હવે તો આમ એવું લાગે કે, એને એમ હજુ બી આમ બ્લર બ્લર બધું યાદ રે કે આવું કર્યું તું મેં
ના અત ર બી હું આમ એટલું ભયંકર વારો તો નહી પડી, પણ પડીશું ને એટલી વાર ખાલી છોલાયુજ છે, તો હું પડી ને હું પડું ને પેલા મારે એક્ટવાને જોઉં, હાય હાય મારી રામપ્યારીને તો કઈ થયું નહી ને
અરે રામ પ્યારીને થાય ને તો આપડા પ્યારા પપ્પા ઉપાડેને નાખ્યા. આપણે ક્યાંય
હા, તો પછી તમારે એક્સિડેન્ટ પછી તમારો ને તમારો પપ્પા વચ્ચેનો બોન્ડ કેવો છે?
કશુંજ નઈ, જેવું હતું એવુંજ છે.
અર ર એટલે કઈ થયું તું એટલે એવું બૉન્ડ છે.
એટલા એટલે પહેલેથી કેવું છે કે, અહ જ્યારથી બોન થઈહી ત્યારથી ઘણા ને ઘણા ફેમિલીમાં ઈસ્યુ ચાલતાજ હતા, તો એ કારણે હું કંઈક પાંચ થી છ વર્ષ એમનાથી દૂર રઈતી, લાઈક મારું ચાઇલ્ડહુડ જે છે ને તું મારા નાના ના ત્યાં થયું. મારું, હા એટલા માટે હું સિક્સ યર્સ દૂરજ છું. પેલેથી, તો એ આજે દૂર છે.
ના હોય એટલે લાઈક મારા પપ્પા સાથે બી આવું જ ઇન્સિડેન્ટયો હતો, આઈ વિલ આપડે નેક્સ્ટ કોલમાં હું તમને કવ. લાંબી સ્ટોરી છે, આ કોલમાં ની પતે.
કઈ નઈ શાંતિથી રીતે, જયારે તમને કઇસ કરીશ કોલ ત્યારે તમે મને કેજો, આ તો મને એટલા માટે યાદ કરાયું કે મને યાદ આવી ગયું તમે કીધું ને કે મેમરી લોસ, તો મારા જીવનમાં આટલું મોટું કાંડ છે, મેમરી લોસ. માટે અને હજુ પણ, હા ખરેખર બ છની કોઈ આશાજ નથી અને એવું જ હતું કે આ હવે આને ગાંડી થઈ જાવ ને ગાંડી જ આપે રાખવાની, લાઈક એ લોક પરિવાર ના લોકો એવું છે, એક્સેપ્ટ કરી લીધુંતું એ ટાઈમે, પણ મમ્મી મારી જ્યાં સુધી ભાંડમાં નઈ આવી. ત્યાં સુધી એક ટીપુ પાણીની પીના, પીધું નતું.
તો મમ્મીની તો વાતજ ના થાય, ભાઈ
હમ્મ. એની તો કોઈ કમ્પેરિઝન નઈ એમ. ર પછી જયારે આઈ ત્યારે હાશ થઈ અને પછી દીવો કરીને પાણી પીધું.
હમ અત્યાર બી મને કઈક થાય ને મા મમ્મી પેલા દીવો કરે. ના દીવો માને અમને વચે છે ને મને છે ને ગળામાં દુઃખતું હતું. અ હું તમને જે દિવસ, હ અમને વચ્ચે જ એમ મને ઘરમાં દુખતો આમ એવું એટલે વેટ બીજે દિવસ આગલા દિવસે રાત ન દુખતું, પણ મને જ થયું કે આ તો શરદી લીધે દુઃખતું હશે પણ બીજે દિવસ મારાથી ઊઠી ને તો મારાથી સલાઇવા બી ના ઘડાય એવું દુખ. તો તુ મને એટલે પછી મમ્મી મમ્મી એ દીવો માન્યો મને ઠીક થઈ ગયું આજે પાછું આજે આજે દુખે છે હજુ ડોક્ટર સાથે નહી ગયા અમને મમ્મી કરતી મમ્મી ડોક્ટર જોડે જવાનો ટાઈમ આવીઈ ગયો છે. લે હેડો
સાચી વાત હા જઇ આવ ડોક્ટર પાસે
હવ